હેલો હા તમારો અવાજ આવ મારો મજા આવે છે.
હા હા આવે છે.
હા કેમ શું કરી રહ્યા છો મજામાં.
હા બસ મજામાં હાલ તો કોલેજ જઈને હમણાં તો આવ્યો પાંચ વાગે. હાલ તો બસ ફ્રીજ બેઠ
હા તો કીધું લાવો હર્ષભાઈને ફોન કરીએ.
હા હા બરાબર. તમે હાલ ક્યાં છો કરે જ
ના અમે હાલ વાસણા છીએ. વાસણા અમારા ઘરે આવ્યા હતા કીધું થોડી મોજ માણતા જાય કીધું હર્ષભાઈને ફોન કરું ત્યાં નજીક હોય તો એ પણ ભેગા હોય.
હા બરાબર.
હા હા.
કાલે તો તમે લગભગ જુના દિસા હતા ને
હા કાલે મોજુ ના દિસા હતો
અત્યારે હું તો હાલ પાઠ છું કોલેજ ચાલુ છે તેના માટે હવે પરીક્ષા આગળ આવી રહી છે તેના માટે થોડીક તૈયારી પણ કરવી પડશે. શે ને બધી તેના માટે.
પરીક્ષા
મારે પરીક્ષા પેલા ત્રણ દિવસ હશે પ્રેક્ટિકલ જે ઓગણત્રીસ તારીખે ચાલુ થાય છે હા ઓગણત્રીસ તારીખે અને પછી બીજા પાંચ જે થિયરીની પરીક્ષા હશે તે છ તારીખે ચાલુ થાય અને દસ તારીખે પતિ જશે
બરોબર તો હું એ કેવા માંગુ છું કે જો આપડે બધા ભેગા છોકરા થઈને આપડે એક પ્લાન બનાવીએ જે જે હાલ વરસાદમાં વાતાવરણ આવે ત્યારે બહ ફરવા લાયક જેવા સ્થળો છે ત્યાં ફરવા જઈએ અને ત્યાં મસ્ત મજા કરીએ
તો બનાવીએ કઈ વાંધો નહી આપણે તો એક લગભગ ત પંદર દિવસ પછી એરોપ્લાન બનાવો તો સારું રહેશે કારણ કે ત્યાં સુધી લગભગ ચોમાસું પણ કમ્પ્લીટ આવી જશે તેનાથી વરસાદ ન વાતાવરણ તો સર્જાશે હા અને એવી કઈ જગ્યા પણ કદાચ ખબર હોય તો કે જો તો આપણે ત્યાં જવાનો પ્લાન બનાવીશું
હા જગ્યા તો સારી સારી છે જેમ કે આપણે ઠંડા વાતાવરણમાં વરસાદી વાતાવરણમાં ફરવા જઈએ તો ત્યારેાડી વિસ્તાર જએ ત્યાંત આવતા હોય મસ્ત જગ્યા આવ હોય છે
હા હા હા ચોમાસામાં તો એવી જગ્યા ઉપ ફરવાની ઘણી બધી મજા આવે તે વરસાદ પડતો હોય એવા વાદળા પણ હોય ને ત્યાં ફોટો શૂટિંગ પણ આપણે કરીએ ને એ પણ મસ્ત આવે એવા વાતાવરણમાં
ત્યાં બહ મજા આવે કેમ ઠંડા વિસ્તારમાં જઈએ ત્યારે આખા ભાઈઓ ભેગા હો ત્યાં ખાવા પીવાનીા આવેા્યારેડવાનીજા આવે કરવાની જેમ કે આપણે પહાડી વિસ્તારમાં જઈએ
હમ હમ
જઈએ ત્યાંણવાનું હોય ત્યાં ઉતરવાનું હોય ત્યાં નાના નાના મંદિરો હોય ત્યાં મોટા મંદિરો હોય ત્યાં પણ્યાવાનું ત્યાં મંદિરે જવાનું ભગવાન પ્રાર્થના કરવાની એ બહજ મજા આવતી હોય છે
આવે ને બધા દોસ્તારો ભેગા થઈને જઈએ અને ત્યાં કદાચ કોઈ ટેન્ટ વગેરે ન આયોજન આપણે કરીએ તો એ પણ સારું રહે કારણ કે તેમાં રહેવાની પણ એકદમ અલગ જ મજા આવે ત્યાં જઈને મેગી બનાવીને ખાઈએ તો એકદમ સારું ફીલ થાય આપણને પણ
ત્યા મજા તોએ પણ ખાવા જઈએ ત્યારે બ મજા આવતી હોય છે જેમ કે આપડા દરો જોડે બેસીને ખાતા હોય ત્યારે જમતા જમતા ફોટા પાડીએ મકી જેમ અલગ અલગ અગલગ રવાજો હોય જેમ કે એક ફોટા પાડતો હોય એક બઉુ ખાવાનું શોખીન હોય એક ગાડી ચલાવાનું શોખીન હોય એક ગાડીને આગળ બેવાનું શોખીન હોયમ કેગાડવા અલગ અલગ કધા શોખીનો કરતા હોય છે
એ તો હોય છે બધા પણ મિત્રો પણ અલગ અલગ શોપિન હોય તેનાથી એકદમ અલગ જ વાતાવરણ સરર્જાય કારણ કે અમુક તમે વાત કરીને કે એક ફોટા પાડતો હોય એક વી ખાવાનો પણ શોખીન હોય ને ગાડી ચલાવવાનો પણ શોખીન હોય લ એવા બધા મિત્રો સાથે જઈએ તો સારું આપણને પણ યાદગાર પો થઈ જાય એકદમ
હા વાત સાા જ છે જેમકે એવો આપણેે પણ પ્લાન બનાવીએ કે જેમકે આપે બધા મિત્રો જ સાથે જઈએ ત્યારે બઉ ફોટા પાડવાની ખાવાની ફની સારી સારી સબ મળી જાય રહેેવાની ખાવા પીવાની ત્યારે બહ મજા આવતી હોય છે
અને આપણે કદાચ આ પ્લાન બનાવશો તો લગભગ તો કરશો તો ગાડી લઈને જઈશુ કારણ કે તેમાં આપણને સારું ખરા
હા જેમ કે આપણે ગાડી લઈને જઈએ ત્યારે ટેક્સી આપણે ના લઈ લેવી પડે જેમ કે આપણું વધારાનું ભડું ના ભરવું પડે જ્યાં આપણે જવું હોય ત્યાં જઈએ અને જે જે જગ્યાભું રહેવું હોય ત્યાં ફેરાવી શકીએ જેમ આપણી મરજી ાવ એમ આપડે પણ કરતા હોય તો ગાડીમાં પણ ચાલે
એ તો વાત સાચી છે કારણ કે પોતાની ગાડી લે કદાચ લઈને જઈએ તો આપણે જ્યાં પણ એને રોકાઈએ તે પણ ચાલે ને કઈ એટલું બધું ભાડું પણ ના થાય તમે જે વાત કરી પરમાનું અને કોઈ પહાડો વિસ્તારોમાં પણ સાઈડમાં મૂકી દઈએ તો પણ ચાલે આપણે કંઈ અંદર વધારે અને પહાડી વિસ્તારમાં જવું હોય તો સ પોતાની ગાડી હોય તો લઈને જઈ શકીએ કારણ વધારે ચાલવું પણ ન પડે ગદ કોઈ બહારની ગાડી કે ટ્રેન વગ ગરમ આ જરીએ તો આપણને એટલી બધું સારું ફીલ પણ ન થાય
હમ્મ. વાત સાચી છે તમારી કય હા જેમ કે આપડે વધારાની જોખમી વસ્તુ હોય ત્યાં પણ આપણે ગાડીમાં મૂકી શકીએ. આપણે બેગ હોય, જેમકે આપણા પાસે વધારાની બીજી વસ્તુ હોય, અલગ અલગ તે પણ આપણે ગાડીમાં મૂકી શકીએ તો આપડે વાંધો ના આવે.
હા એ પણ તમે સારી સારી વાત કરી છે. પોતાના જે પૈસા અને વગેરે કોઈ પણ જે મોબાઈલ વગેરે પણ લઈને આવ્યા હોય તે પણ કામ થયા છે એને ચાર્જિંગની પણ સુવિધા હોય ગાડીમાં તેથી મોબાઈલનું ચાર્જિંગ પણ સારું રહે ચાર્જિંગ પણ કરતા જઈએને, ચાલ્યા જઈને, ગાડીમાં ગીતો પણ વગાડતા વગર તો જે પણ સારું છે એકદમ યાદગાર પવ બની. જ પણ
હ વાત સાચી છે. તમારી કય પણ અમુક અમુક મંદિરોમાં ત્યાં આપણે નથી હાથમાં દોરા જેવું વસ્તુ ત્યાં નથી લ લઈ જવા દેતા. જેમ કે મોબાઈલ છે જેમ કે અમુક ઇલેક્ટ્રિક વસ્તુ છે જેમ કે ખોન કાઢ તેવી વસ્તુ છે એવી પણ ત્યાં નહી લઈ જવા દેતા. જેમકે એવું આપણે ત્યાં ગાડીમાં મૂકીને જઈએ તો બી સારું લાગે અને કોઈ આપણે વધારાની ચિંતા પણ ના હોય.
આ છે જે અમે પણ હમણાં અંબાજી ગયા તા ત્યારે પણ આવું જ કર્યું હતું મોબાઈલ લઈ જવાના જ કે કઈ અથ્યાર જેવું તો તમે ન લઈ જઈ શકો પણ મોબાઈલ હતા એ પણ બધા લઇ લીધા. સરસ. પોલીસે કહ્યું કે તમે મોબાઈલ લઈને ન જઈશ. સકોના કારણેરે પણ બહાર મૂકવા પડ્યા હતા. લોકર તેમાં કારણ કે અમે કોઈ સાધન તો લઈને ગયા જ નતા ડાયરેક્ટ અહીંથી બસમાં જ ગયા હતા ને તેના કારણે અમે બહાર જ સાધનો વગેરે મૂકી દીધા.
હ હા તમારે ક્યાંય તો આપણેે તો જો કાઠિયાવાડમાં સારા જોવા લાયક છે. જેમ કે આપણે પેલા દ્વારકા જઈએ ત્યારે દ્વારકા ન આથંદર માણવાની મજા આવે પછી નાગેશ્વરની મહાદેવ મંદિર ત્યાં આવેલું છે. ત્યાં બહુ મોટી મૂર્તિ આવેલી છે, શંકર ભગવાનની ત્યાં જઈએ તો ત્યાં પણ સારા ફોટા અને સારા વિડીયો પણ શકીએ ત્યાં કરવા અને જોવાનું મસ્ત સ્થળ આવેલું છે. કેમ કે અંદરની અંદર ત્યાં એક બીચ આવેલો છે. દરિયા કિનારે જેમ કે આપણે દરિયા કિનારે સારા સારા પિકનિક આપડ ગોઠવીએ અને ત્યાં સારા ફોટા પાડીએ ત્યાં અમુક નાવડીયોમાં બેસીએ અને ત્યાં અમુક દ જઈએ ત્યારે બહુ અલગ મજા આવતી હોય છે. ત્યાં એવા એવા વિસ્તારો છે જે દ્વારકા સોમનાથ મંદિર છે, જુનાગઢ છે, ત્યાં કાઠિયાવાડ ન એવા સ્થળો લઈએ તો ત્યાં જાય.
એ પણ સારી સ્થળો છે. આપણે કદાચ બને તો ત્યાં સુધી કાશ્મીર બાજુ જે છે. તે જગ્યાએ પણ જઈએ તો પણ સારું રહે. જે ગુજરાતની બહાર જે ઉપરલી સાઈડ છે દિલ્લી બાજુ ત્યાં જઈએ તો પણ સારું કારણ કે ત્યારે એકદમ બરફ જ પડતો હોય છે જ્યારે જુઓ ત્યારે એકદમ ઠંડુ વાતાવરણને ત્યાં એકદમ આપણને મજા પણ આવે છે બધા મિત્રો સાથે જઈએ સારું બજેટ હોય તો ત્યાં પણ જઈ શકીએ આપ આપણે નહી ગાડી લઈને જઈએ તો સૌથી સારું કારણ કે ત્યાં એટલા બધા લોંગ જે લાંબા સફરમાં ફરતું ફરતું ક કોઈ ટ્રેન વગેરેમાં જવું હોય તો ખૂબ મુશ્કેલ પડી જાય અને આપણી સાથે જે થેલા વગેરે હોય તે લઈને જવું તો ખૂબ જ તકલીફ પડી જાય પરંતુ ગાડી હોય તો કંઈ આપણે એટલી બધી તકલીફ ના પડે ફરવાની તો આરામથી મસ્ત આપણે પોતા સફર પૂરો કરી શકીએ
હા વાત સાચી છેમચદમ તમે કહી રહ્યા છો કે જેમ કે આપણે મનાલી બાજુ વિ કેદારનાથઈએ ત્યા એકદમ ઠંડો વિસ્તાર આવેલો છે આવે છે ત્યાં આપરીાય દર્દને થઈ જાયને આપ આનંદ અસર આઈ જાય એવી જગ્યાઓ ત્યાં આવેલી છે હમ
હા એ પણ સારી વાત છે તે તેવી જગ્યા આપણને ફરવાની પણ વધુ મજા આવે અને જે પણ કોઈ ફોટા વગેરે પણ એ પાડવા હોય તો એ પણ પાડી શકીએ એવું જમવાની સુવિધા એ પણ પોતે આપણે સાથે જમવાનું લઈ જઈએ તો પણ ચાલે જેવું કે બગડે તેવું ના હોય ક થી લઈ જ પોતાનીાડી હોય તો તેમાં પડી રહે પરંતુ કોઈ બહાર કદાચ ગાડીીધા વગર જઈએ અને ફરતા ફરતા કોઈ ટ્રેન વગેરે માં જઈએ તો તેઓ ખાવાનું પણ આપણે ન લ જઈ શકીએ વધારે વજન પણ ના લઈ જઈ શકીએ તેના સાથે કપડાં વગેરે એ પણ ના લઈ જઈ શકીએ તેના કારણે કોઈ ગાડી વગેરે આપણે કરી દઈએ
હા હા હા વાત સાચી છે જેમ કે આપણે અસલ સારી ગાડીને સેફ્ટી વાળી ગાડી લઈ જઈએ તો ત્યાં આપણને વધુ નુકસાન એ ના થાય ને વધારે એ પણ બીજો ખર્ચ પણ ના આવી શકે જેમ કે આપડે સારી જઈએ ત્યારે આપણે સુવિધા સારી હોય એમને અંદર જે મૂકવું હોય તે્યા મૂકી શકાય અને વચ્ચે જતા ગાડીને કશું ભી ના થાય અને સારી જગ્યાએ અને જેમ કે કેદારનાથ છે ત્યાં પણ લઈ જવું હો તો ત્યાં લઈ જવરાય પહાડી વાળા વિસ્તારમાં લઈ જવું હોય ત્યાં પણ લઈ જવરાય અને અમુક અમુક એવા સ્થળો હોય છે જ્યાં અમુક પહાડી વિસ્તારોમાં ગાડીઓ જતી હોય છે ત્યાં ગાડી લઈ જઈએ તો ચાલે પણ ત્યાં આપણે ટેક્સી ના કરીએ તો ચાલે અને ટેક્સીમાં શું આપણે જેમ કે એ વસ્તુનું પણ ભાડું વધી જાય તો ભાડું વધી જાય તો આપણે બજેટમાં ઓછા પ્રમાણમાં પૈસા મળે
હા એ પણ તમે વાત સારી કહી ભાડું વધી જાય કારણ કે જે લોકલ એરિયા હોય ત્યાં કોઈ પણણ થોડા સ્થળી જઈએ તો પણ વધારે પડું થઈ જાય આપણે હમણાં તો ગયા હતા ને જે સુનતાજી ત્યાં આપણે એ પીરળીથી જે પ્રાણની વાળા તો ત્યાં સુધીની ટિકિટ વીસ રૂપિયા જ થઈ હતી અને ત્યાંથી રાનીવાડા થી આપણે ખાલી સુંંધાજી ગયા જે છવ્વીસ કિલોમીટર હતું છતાં તે પચાસ રૂપિયા આપણે પાડવ ચૂકવવું પડ્યું એટલે એકદમ વધી જોય એવી તેના માટે એ વાત સારી છે આપણે કોઈ સારી પોતાની ગાડી લઈને જઈએ તો પેટ્રોલ વગેરેમાં એમાં પણ ફાયદો થાય થઈ જાય
હા હા ના તમારી ક વાત હા વાત સાચ છે જેમકે અમુક એવા વિસ્તારો હોય છે જ્યાં રેલવે સ્ટેશનો આવેલા છે જેમકે અમુક અમુક મોટા સ્ટેશનો હોય છે મંદિરો હોય છે ત્યાં મોટા ધામો હોય છે ત્યાં પણ રેલવે સ્ટેશનો આવેલા ત્યાં એવા આપણે જો ગાડીને સેફ ના થતું હોય ત્યાં આપણે એ ટ્રેનમાં જઈએ તો બી ચાલે ટિકિટ બુકિંગ કરી જઈએ તો ચાલે જેમ કે આપડ સારું મસ્ત વાતાવરણ હોય જેવા ફોટા પાડીએ જેવા વિીડીયો ઉતારીએ જેમ કે અમુક ગ્લોગર અને ગૂળ આપણે જે કરતા હોય તો બી ચાલે
હા એ પણ વાત સારી ગઈ હા આપણે જ્યાં પણ ફ